ઓ નમસ્કાર.
હા
હા તો જસવંત બ્રો હું એવું કહેવા માગુ છું કે તમે શું કરી રહ્યા છો હાલ?
હું એક વાત કવું?
હા બોલો.
તમે ભાઈ થોડું અંગ્રેજી બોલી રહ્યા છો તો ના બોલો સુધી ગુજરાતી માં વાત કરો મને સમજણ નહી પડતી ભાઈ.
એટલે આ ગુજરાતી મત બોલો છું તો શું કરી રહ્યો છે?
બસ ખે ખેતરમાં જઈ રહ્યો જઉં છું.
મતલબ હાલ તું ખેતર માં જઈ રહ્યો છે. તો હું એવું કેવા માંગુ છું. હાલ અમારે ત્યાં મસ્ત વાતાવરણ છે. ઠંડુ વાતાવરણ છે. વરસાદી વાતાવરણ છે. વરસાદ પણ થોડો થોડો આવે છે અને પવન પણ ઠંડો ઠંડો આવે છે. તારી બાજુ કેવો વરસાદ વાતાવરણ કેવું છે?
મારે પણ ઠંડુ-ઠંડુ વાતાવરણ છે. સારા એવા વાદળા છે. સારું એવું કહેવાય. મસ્ત આવેલ ઠંડુ-ઠંડુ જે ક ખેતી જે મગફળી પણ ખેતરમાં વાય છે. એમાં હા એ વરસાદ આવે છે એના કારણે જમીન આકરી થઇ ગઇ હતી જયારે પોણી મળે એટલે નેદવાનુ સારું નેદાય. એના માટે અમને અમારા ઘરે થી નફત ગણીને હવે મેલાથી નેદવા કે તમે ન ખોડા રોપા તોડો છો એટલે અમે હવે ઠોકવા દરા છે એટલે હવે અમારે નેદવાનું છે. તમારે હું કેવું તમે એ નેદવાનું તમારે કેવી શું હેડો કો?
બસ અમારે હાલ તો બઉ ચાલી રહી છે. મસ્ત હાલ તો આ વાતાવરણ તો પણ બહુ ગમે છે અને હાલ આવું ઠંડુ વાતાવરણ વરસાદી વાતાવરણ હતું એટલે પણ નહી ગયો મારી નિશાળે પણ નઈ ગયો રજા પાડી દીધી. એન્જોય કરવા માટે અને અમારે તો ખેતરમાં હાલ થોડો વરસાદ વરસ્યો છે. ઘરના ના પાડે છે કે હાલ નીંદવા નહી જવું કારણ કે મગફળી ની જમીન દબાઈ જશે એટલા માટે પછી એ સુયા નહી બેસે ને એવો પ્રોબ્લેમ એવી તકલીફો જોવા મળશે. તે માટે ઘરના ના પાડે છે કે, હાલ નીંદવા નહી જવું એટલે હું તો બસ ફ્રી બેઠો છું. તમે કામ કરી રહ્યા છો સારી વાત કેવાય તમે કામ કરો. કારણ કે તમારે જિમ્મેદારી વધુ છે. તમારા સર ઉપર એટલા માટે તમે એવી કામ કરી રહ્યો કારણ કે તમારા ઘરના ને તકલીફ ના પડે એ માટે. તમારે કેટલું નીંદા વગર બાજી પડ્યું છે હજી?
મારે બસ હવે થોડું એક લેર નેદવી છે નદી કોનું કમ છે કમ ઓગણી લેટર બાકીથી. અને એ નેદવાનું છે પણ એ હવે આપને નેદતા જોઇ કંટાળો કે કંટાળો એટલો આવે છે કે તમે એની શું વાત કરો એટલો કંટાળો આવે છે કે કે ખાડો અરે ખાડો ખોદીને જણ એમાં હમાય જવ પણ એ આ તો કે ફતનુ ખાવા સારું થઈ ને નેદવું પડે છે પણ તું નજી જા સે એમ કે શું મજબૂરી એ ને નેદવુ પડે તો ભી તો નેદી લેવાની. ના પડે એ કાપણને નદીર્યા છે. એની સાથે સાથે મારે પણ ન્યા જવાનું છે અને નેદીન પછી તો ઘરે આવું નહી નિય વારે લેવાનું છે. બીજું કો તમારે તમે શું વાવી શકો એ
અમે હાલ તો વા વાવાવામાં તો હાલ તો અમે મગફળી વાયવી છીએ ચોમાસુ ની સિઝન ચાલી રહી છે અને તો આલો મગફળીનુ ઉત્પાદન વધુ જોવા મળે છે કારણ કે વરસાદ આવે વરસાદ આવ્યા પ પછી મગફળીમાં થોડું પૈસા પેમેન્ટ વધુ આવે કારણ કે તે બહુ વધુ બેસે છે અને સામને અમારા ખેતરમાં ખોદો વળવાનો પ્રયાસ કરી રહ્યો છે. મારે સાયદ ખોદાને બહાર કાઢવા જવું પડશે નકે તો તે મારી મગ મગફળી ખાઈ જશે કે પછી અમારે નુકસાન થશે એ અને હાલ લગભગ એવું લાગે છે.
સર મારું એટલું કેવું છે કે જયારે કોલ ચાલુ છે અગિયાર ગયાર અગિયાર મિનિટ થઇ જાય છે તમે મને જાણ કરી શકો છો. છું કે કે મારા ફોન છે અને મને ખબર નહિ પડે.
હમ
તમે મને પેલાથી જ જાણ કરી શકો છો.
ઓકે અ તમને મુ જાણ કરી દઈશ જેવું જ બાર મિનિટ કમ્પ્લીટ થાશે એટલે હું તને કહી દઈશ કે જસવંત હવે સબમિટ કરી દેતું તો વાંધો નહી એ તો તને જાણ કરી દઈશ મને હાલ સાલો ખાંદો મારા ખેતરમાં વળ ગયો છે ને હું નાના કાકા ના ભાગમાં બેઠો છું તો અહીંયાથી જાતો જતો તો તે એક બહુ અ રજા બાજરી ખાઈ જશે અને મગફળી પણ ખોંધી દેશે એ માટે મારે અહિયા થી જલ્દી જવું પડશે. અને એક તો અહીંયા વાળ ખોદવી પડશે કારણ કે બઉ ઊંજી વાડ છે અને મને આ વાયર ઉપરથી ચડતા પણ બહુ ડ લે છે આમાં તો તમને શું કેવા માંગુ છો કે અ પેલામાં હલોણા પગે રખડવું જોઈએ યા ના રખડવું જોઈએ?
પેનામાં રોણે પગી ના રખડવું જોઈએ કારણ કે જો તમે ર ખડશો તો તેનામાં કોઈ પણ ઝેરી જનાવર હોઈ શકે છે જેના કારણે તમને કડશે તો તમે દવાખાનામાં જાશો તો દવાખાનામ તમને તમારો ભાઈ હગર છે નહી તો એના માટે તમારે એનામાં ચંબલ પેરી ને ફરવો પડે ને તમને એ ઉપાડી કો લઈજાહે ને પેલી વાત કે તમારે કોઈ લઈ જવા માટે કોઈ ઘરે એવું સાધન નહી કે તમેને ગાડી નાખીને લઈ જાય એટલા માટે તમે શાંતિ થી ધ્યાન લગાવીને ફરો પગામાં જો કે કોઈ કરડે ના નહી
મારે તો એટલું જ કેવું છે કે ચ હંમેશા ચંપલ ચંપલ નહીં પણ બુટ પહેરીને ફરો જેના કારણે તમે જેના કારણે ત મને સુરક્ષા મળી રહે અને કરડે તોય બુટ માથે કડે મને કશી થાય ના અને માથે પેન્ટ ક પપડાઈ જાય છે જેના કારણે તમને એનો ફન લાગશે નહી અને તમે તમને ઝેર પણ નહી ચડે અને તમારો તમારા જીવ પણ બચી શકે છે તો બુટ પહેરવા જરૂરી છે.
હા સર તો અ જસવંતભાઈ હું તને એક ખુશખબરી આપી દઉં કે આપડા કુવામાં ટુંક જ સમયમાં લાડુનો પ્રોગ્રામ થઈ રહ્યો છે અને આપણે એન્જોય કરવાનું છે તો તું તારે અ ત્રણ જોડી કપડાં પડ્યા હતા તો એમાંથી બે જોડી તું કપડા જ સ્ત્રી મરાઈ દીધી કારણ કે આપણે હવે ઠંડાના બહુ કપડાં ઉલા થઈ ગયા છે નરમ એટલે દૂધ સ્ત્રી મરાયને કડક કરી દેજે અને આપડે બસ થોડાક સમયમાં આપડા કુવા ક નવું મહેમાન આવાનું છે અને તને એ માટે તને ખુશ ખબરી આપી દઉં છું
હા થેન્ક યુ થેન્ક યુ આભાર પેલે થી જ અને તારે એવ પણ કેવાનું છે કે જે ગડી ને રોટલો રાખવાનો છે તો તમે ખા આઈ શકો છો લાડવાની આશા રાખતા નહી. કે પાઈ તમે ખોટા નિરાશ થઈને જશો.
અલ્યા હા મારે તો એટલું જ કેવું છે કે કડીને રોટલા રાખે તો બઉ પણ સારી વાત કારણ કે તું એ પણ આપને ખાવા મળશે અને ઓલું તો આપડા ઘરમાં ન્યૂ આપડા કુવામાં ન્યુ મેમ્બર પણ આવશે ને સાથે
હા તે આવશે તારે ખર્ચો પણ વધી જાશે. તો એના ખર્ચો પૂરો કરવા અમે તો પેલા તો બે બેરોજગાર છીએ.
હમ્મ આ ચાલો ગધેડું ખાધું મારે એવો લાગે છે મને ચાલો મોટા મોટા તો તેના શીંગડા છે. ચાર પગ છે અને એટલો બઉ તોફાની કરેલો લાગે છે કે મને તો સાલો ખાઈ જ જશે અને મને ડર પણ બઉ લાગે છે મારા હાથમાં કઈ હતી હથિયાર પણ નથી અને ઝાટકો પણ સાયદ ચાલુ લાગે છે
તો મારું કેવું એમ છે કે જો એને તમારે પીવરા હોય તો એ તમારી ઓછોમાં દેખશે ને તમારે એ ઓછોમાં દેખવાનું છે
હમ્મ.
એ તમે એકબીજા ને માય તાકી રહજો પછી તમારી સામે દોડશે તમારે એની સામે દોડવાનું છે
હમ્મ.
એટલે તમારે તમારી જગ્યાથી હલવાનું નહી તેના આંખોમાં જ થાકી રહ્યો જેવા તમે કની જાશો તેવાની ભાળી ને ભાગી જશે
હમ્મ.
તમારે આ રિકસ લેવા જરૂરી છે જેના કારણે તમારી હિંમત વધી શકે અને તને એવું પણ થઈ શકે કે તમને સ્વર્ગ પણ મળી શકે છે. તમારે શું તમ ચાએ
ના ના તમે કીધું એટલે આ ગયું તમે તો યાર ભેળા રહીને મરવા મરાવા માંગો છો કારણ કે હું એના સામે ભાગું તું સાહી મારા સામે ભાગી ને મને સિંગડાથી ઉલાડી મારે અને મને હાથ પગ પણ મારો તોડી નાખે અને મારે પ્રોબ્લેમ જોવા મળે છે એ માટે એવું તો હું નહી કરી શકું કારણ કે મને તો ડર લાગે છે મારા હાથમાં ગઈ હથીયાર પણ નથી
તો કઈ વાંધો નહી તમે સામે લડવા જાઓ મુ આરે મેન નો શૂટ પહેરી નઈ નઈ નઈ હું હરમાન ની પણ થોવા નત થોડો લઈને આવું છું અને થોડા ભેગા બ એને પાડી નાખું છું તો તમે ખાલી ઘડીક હાચવીને રાખો તો ત્યાં સુધી હું આવું છું એટલે તમે તમે
હોવે
બોજેલા હતા આખો દાડી હાર તોડી જ નાખે છેટલા હવે ખોટાળો જ વાયર ભોધવો પડશે આ તો વાયર આખો દાડે તોડી નાખે છે એટલે પછી આખો દાડી મારે વાયર પણ બાંધવા પડે છે ને મને કંટાળો પણ આવે છે વાયર બાંધતા
એવું તો તમારા કેટલા હારાવાર બધેલા છે
મારે સર ત્રણ હાર વાયર બાંધેલા છે તો એ જયારે ખોદો આવે ને એના એટલા મોટા સીંગડા છે કે ત્રણે હરા વાયર એક જ ઝટકામાં તોડી નાખે છે તો મારે આખો દડી વારંવાર વાયર બાંધવા આવવું પડે છે તો તમે શું આનું કોક સોલ્યુશન લાવી શકો છો કે કોઈ અનુમન ઉપાય બતાઈ શકો છો જેના કારણે મારે આખો દિવસ આ વાયર ના બાંધવા પડે અને ઈ પણ અમારા ખેતરમાં આવો બંધ થઈ જાય તો સર તમે પ્લીઝ સર તમને રિક્વેસ્ટ કરું છું કે તમારા પાસે કોઈ સોલ્યુશન હોય તો તમે મને જણાવી શકો છો જેનાથી મા પણ એક્સ હેલ્પ થાય અને મારા ખેતરમાં બગાડ પણ ના થાય અને મારા વાયર પણ આખો ત ના તૂટે મારે આટલું કામ પણ ના કરવું પડે અમારે ઉત્પાદન પણ સારું થાય્યું છે મગફળીમાં તો તમે કોક મને અને આમ ખેતરમાં આખો દિવસ ના આવે એના માટે કોઈક ઉપાઈ બતાવો ને સર
અ એના માટે તમારે એવું કરવું પડશે કિશનભાઈ કે તમે જે પણ તમારા વાત તોડી નાખે છે રોજને એના એના કારણ ઈ છે કે તે તને પૂરતો કરંટ મળતો નથી જેના કારણે તે વાયર તોડી નાખે છે જો તમારે પૂરતો કરંટ મેળો હો તો એના માટે તમારે એક કામ કરવાનું છે કે તમે પેલા વાર બાંધી નાખો અને પછી તમે જે થી વાત ચાલુ કરો તો એવું ના કરો એના માટે એક અલગ જ અ કામ કરવાનું છે ધારો કે તમારે જે લાઈટ નો તમારે થોબલો છે ને ડીપી જે ત્યાં તમારે ઓકળી નાખવાની છે અને તમારે વાર ઘરી રેવાનું છે પછી બીજા ભાઈ ભાઈ ઓકળી નાખવાનું છે તમારે ચેક કરવાનું છે કે કરંટ કેટલો આવે છે જો કરંટ વધારે આવે તો રાખી દેવાનું ને કે છોડી દેવાનું તો તમારે તમારે શું વિચાર છે એના વિશે
હા વાયર ને ને મારા ફ્રેન્ડ ને કહું કે તું ધાંભલા ઉપર આકડી નાખ પછી જો મને કરંટ આવશે તો ખાધા ને કરંટ આવશે ને કે મને જો કરંટ નહી આવે ને હું બચી જાઉં ને તો ખાધાને શું કરંટ આવે એટલા માટે મારે ચેક તો કરવું જ પડશે એટલા માટે તમે સારો ઉપાય બતાવ્યો છે સર તમારો ખુબ ખુબ આભાર અને તમે કાલે હું જેવો જ ટ્રાય કરું એના પછી તમે મારા ઘરે શીજડું ખાવા આવીઈ જજો શીઝડામાં તો અમે ઘણું લોબુ બનાવ નહીં ખાલી અ સિસુર બનાવશું અને કઢી બનાવશું અને તમારે કઢી ખાવાનું ચા મેંથી ઘડી બનાવશું અને સાથે સાથે લાડુવા તો નહી રાું કારણ કે તમે લાડુના તો લેન્ટવા છો એટલા માટે શીસડું હું જે અને તમારે આાલગ ભેના ન એક ટાઈમ ઘરે ખાવા બચી જાય એટલા માટે તમે આવો મને ઉપાય ત ઓ છું સાચી વાત ને
હા સર સાચી વાત છે પણ મારું કેવું એમ છે કે તમે બધું નહી રાખો તો ચાલે પણ ઘડી ભેગી તમે એક વસ્તુ ભૂલી ગયા છો જે કધીમાં દાલ કે નઈ નઈ ન ખીચડી માં દાલ જોડવા માટે નહી ખીચડીમાં ખીચડવા માટે જો તમે ગીતોું ભૂલી ગયા તો મારું કેવું એમ છે કે તમે પચાસ કિલા તો ઘી લાવી જજ જેના કારણે બધાની ઘી મળી રહે અને પેશામાં તો હું પણ આવી જશ ત પરેશ ન હો